બલ
હલો જય શ્રી કૃષ્ણ બસ એકદમ મજામાં. તમે કેમ છો?
મજામાં. કેવું છે ઘરમાં બધા.
બસ બધા મજામાં જોને. ગરમી બ ગરમી શરૂ થઈ ગઈ છે હવે.
હા એ પણ બોજ ગર વી પડે છે મારા શરીરે તો થોડી થોડી એલર્જી ટાઈપો છે. હમ્મ આજે આપણે એજ્યુકેશન વિશે વાત કરીશું.
હા.
હમ્મ. અ આજના જમાનામાં હા આજના જમાનામાં એજ્યુ કેશન વધારે જરૂરી છે.
હમ્મ.
ને પોતાને થોડું ઘણું ભણતર તો હોવું જરૂરી જ છે.
હ હ.
ને તમારા ઘરે કેવું છે એજ્યુકેશન?
અમારે તો બધાને બોવ જ છે. અમારે બ ધાને, આપળામાં સ શું છે ભણવું એ જરૂરી છે. કેમ કે, પહેલાં તો શું છે ઓછું ભણતા તો એ તમને સર્વિસને એવું મળી જતું. ને અત્યારે કોમ્પિટિશન બોવ વધી ગઈ છે. તમે જે રેગ્યુલર ભણો છો એના કરતા પણ તમારે એસ્ટ્રા ભણવું પડે છે. અને દરેક ઇન્સ્ટિટ્યૂટ પોતાની કંઈ ને કાંઈ ટેસ્ટ લે છે. એટલે એને સ્કોલરશિપ ટેસ્ટ કહે છે. અને એના ઉપરથી ઈ લોકો બધી જગ્યા એ એડમિશન આપે છે. અને અત્યાર સુધી દરેક જગ્યાએ મેરિટ થઈ ગયું છે. ભણવાનું એટલું કોમ્પિટિશનમાં થઈ ગયું છ ને એટલે છોકરાઓને માર્ક્સ પણ સારા આવે છે અને મેરિટ ઉપર બધું થઈ ગયું છે. તો એના માટે મહેનત બોવ કરવી પડે છોકરાઓને.
ધનમ
હમ્મ.
મારે પણ એ છોકરો એક બી એમ એસમાં છે. પણ અત્યારે એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરે છે. એને એમ ડીમાં જવું છે. હમ્મ. તો એમ ડીની તૈયારી કરે છે.
હમમ હમ્મ હમ્મ હં. એટલે તમારે ટ્યુશન ને એવું રાખવું જ પડે છોકરાનું પેલા એમાં અત્યારે તો શું છે પેલા તો આપડે એમનેમ ભણી લેતા. હવે ભણવાનું એ તે થોડુંક અઘરું થઈ ગયું છે. નવું નવું ટેકનોલોજી આવતું જાય છે, એમ બધું ભણવાનું થોડુંક અઘરું થત તૂ જાય છે. એટલે ટ્યુશન પણ આપણે રાખવું જ પડે ઈ લોકોનું. પેલા તો શું છે ગ્રે જ્યુએશન કરતાં ને ઈ એ ઘણું કહેવાતું. દસ ધોરણ ભણતા ઈ એ વધારે કહેવાતું. અને દસ ધોરણ ભણે એટલે લોકોને સર્વિસ મળી જતી. અત્યારે માસ્ તસ કરે છેને છોકરાઓ, તો એ પણ એ લોકોને જોબના ચાન્સ બોવ ઓછા હોય છે. તો અને સ્કૂલમાં પણ પહેલેથી જ તે, હવે પહેલાં તો શું પાંચ વર્ષે છોકરાઓને સ્કૂલે મૂકતા. હવે તો અઢી વરષ નો બે વરષ નો બાળક થાય, ત્યારથી જ એને સ્કૂલમાં મૂકી દે છે. નયતર અમે જ્યારે નાના હતા ને તો અમારા દાદા દાદી કે મમ્મી પપ્પા કે જે લોકોની પાસે જ્યારે પણ થોડો ઘણો ટાઈમ હોય ને. તો એ લોકો અમને. કંઈક ને કઈક નવું નવું શીખવાડતા જે આપ પણે જીવનમાં અને ભણવામાં બધી જગ્યાએ ઉપયોગી થાય એમ. અને પાંચ છ વર્ષ. તે બાળકને સ્કૂલે મકતા અત્યારે અ ગવર્મેન્ટનો રૂલ્સ તો છે એવો. કે બાળક તમારું છ વર્ષ થાય પછી એને સ્કુ કૂલમાં બેસાડવોય એમ પણ અ છોકરાઓ પહેલેથી જ બધું સ્કૂલે જ જતાં થાય અને સ્કૂલમાં જતાં સેટ થઈ લ જાય એવું બધું વિચારીને પેરેન્ટ્સ અઢી ત્રણ વર્ષના બાળકો એને ત્યારથી જ મૂકી દે છે એટલે એનેવું પ્રી નર્સરી કે પ્લે ને નર્સરીને પ્રલેપને એવું બધું કે સિનિયર કેજી, જુનિયર કેજી એમ તો બાળક અ ત્રણ, ચાર વર્ષનું થાય ત્યારથી જ તે કંઈ ને કંઈ શીખતો જાય છે અને પછી ધીરે ધીરે અત્યારે તો ઇંગ્લિશ મીડિયમનું પણ બહુ જ વધી ગયું છે. કોચિંગ ક્લાસ પણ એટલા વધી ગયા છે. એ સ્કૂલ જેટલી સ્કૂલ છે. એ ને એની કમ્પેરિઝનમાં એટલા કોચિંગ ક્લાસ પણ છે.
બરાબર. અત્યારે બધામાં ઇંગ્લિશ મીડિયમ ટોટલી જરૂરી છે.
હમ્મ.
તી મીડિયમ હોય તો પણ છેલ્લે તો ઇંગ્લિશ માં તૈયારી કરવી જ પડે છે એ લોકોને.
હમ્મ કેમ કે બધી એક્ઝામ હવે મેજોરિટી ઇંગ્લિશ માં જ થઇ ગઈ છે ને આપ પણા ગુજરાત પૂરતી રીતે ગુજરાતી ઈ ગુજરાતી મીડિયમ છે. બાકી ગુજરાત માં પણ ઘણી એક એવી છે કે જે ઇંગ્લિશમાં જ આવે છે. બાકી તો એ એટલે તમારે બધાની સાથે કોમ્પિટિશનમાં રહેવું હોય તો ઇંગ્લિશ તો તમારે શીખવું જ પડશે. એટલે એઈ થોડું છે બાકી જો હવે ડે સ્કૂલ પણ થઈ ગઈ છે. સવારે સાડા છ સાત બાળક જાય સ્કૂલ નો ટાઈમ પલે આઠ વાગ્યાનો હોય પણ એની બસ કે એનો સ્કૂલ વેન હોય તો એ સાડા છ સાડા છ ના બાળક ઘરેથી નીકળી જાય છે. પછી સાંજે સાડા છ સાત તે ઘરે આવે છે કેમ કે બારક વાગ્યા સુધી સ્કૂલમાં એ લોકોને જે રેગ્યુલર સ્કૂલ હોય છે સાડા બાર કે બે વાગ્યા સુધીની ત્યાં સુધી હ કરે. પછી વન અવર એ લોકોને લંચ બ્રેક આપે છે અને પછી બોર્ડવાળા જે લોકો હોય છે એ નાઇન ટેનથી ચાલુ થઈ જાય છે નાઈન ટેન ઇલેવન ટ્વેલ્વ તો એ લોકોને પછી બે વાગ્યા પછીની સ્કૂલ છે એ લોકોને કોચિંગ જ કરી નાખ્યું છે. એટલે વન ટાઈપ ઓફ ટ્યુશન એટલે બાકી છોકરા શું છે ઘરે આવી જાય. પછી ફ્રેશ થઈને ચાર પાંચ વાગે બીજી કોઈ જગ્યાએ ટ્યૂશન જ આમ
બરાબર. રે ગુજરાતમાં હવે મોટે ભાગે સીબીએસઇ બોર્ડમાં જ બધા છોકરાઓને મૂકવામાં આવે છે મોટે ભાગે. કે હવે ઇંગ્લિશ વગર કોઈ મેળ જ કોઈ મેળ જ ખાધો નથી.
હમ હમ હમ. એટલે શું છે આ ઇંગ્લિશ તો બરાબર છે એટલે છોકરાઓ પહેલાથી તે બોલ તા શીખે ત્યારથી ભલે એ લોકોને મધર ટંગ ગુજરાતીઓ. પણ ઈંગ્લિશ માં એ લોકો પહેલાથી. એબીસીડી છે વન ટુ ટેન ટ્વેન્ટી એવું શીખવાડે છે અને આગળ જઈને. એ એને વધારે કામ આવે છે. જેથી કરીને બધા એન્જિનિયરિંગ. હોય ડોક્ટર હોય. કે બીજ કોઈ પણણ ફિલ્ડમાં એ લોકો. લોકો જાય છે તો એને બધી રીતે મદદરૂપ થાય છે તો એ ઇંગ્લિશ મીડિયમ કરતાં ગમે તે મીડિયમમાં ભણે હવે તો સંસ્કૃતનું પણ બહુ સરસ. ચલણ થાય. ઇતિહાસ પણ એક બહ સારો શબ્દ. જે છે હિસ્ટ્રી છે જે આપણા બધું આપણા દેશ વિશે આપણા સ્ટેટ વિશે બધી માહિતી આપે છે હવે તો એમાં પણ ઘણો સિલેબસ ચેન્જ થઈ ગયો છે એવું. કે છે. હા તો આવા બધા સબ્જેક્ટ છોકરા ભણે તો એને શું છે ભણવાની સાથે થોડું નોલેજ પણ મળે છે કે આપણા દેશમાં ક કઈ જગ્યાએ કયા મોટા ટેમ્પલ ટેમ્પલ આવેલા છે એ સ્થળની વિશેષતા શું છે આપણું સોમનાથ મંદિર છે. તો ગુજરાતના સૌથી પહેલું જ્યોતિર્લિંગી સોમનાથ મંદિર છે. તો એના ઉપર પેલા મોહમ્મદ ગઝની. ચઢાઈ કરીને બધું જે કર્યું તો હવે બધું ઇતિહાસમાં આવે છે તો છોકરાઓને આપણે એ વાત સમજાવીએ તો એને ઘણો રસ જાગે છે. એ બધ. જાણવાનું બધું કરે.
હમ હ. હય તો બધા ભણવાનું બધાને જ ખ્યાલ આવી ગ. ભણવું ખુબ જ જરૂરી છે હવે તો બધી જ. કોલેજોમાં પણ નવા નવા લોકો કોર્સિસ દાખલ કરી દીધા. એટલે છોકરાઓને બીચે જવું જ નહીં પે સીધું બારમું ધોરણપદ. તે એટલે એ લોકો અલગ અલગ ક્લાસીસ. ચાલલા જ જાય ત્યાંનું ત્યાં જે લોકોને નવું નવું મળી જાય બધું.
અને એજ્યુકેશન છે એનાથી શું છે એનું જીવન ઘડતર થાય છે એ. લોકો મા આઈટી સુજ આવે છે. વિનય વિવેક આવે છે સ્કૂલમાં ટીચર્સ છોકરાઓને એ જ શીખવે છે નાના છોકરાઓને કે શું ખવાય બેડ મેનર્સ ગુડ મેનર્સ બેડ હેબિટ. ગુડ હેબિટ નાના છોકરાઓને ત્યારથી જ એ શરૂ કરી દે છે અને એને આગળ જતાં બધું સમજાય છે કે ના મારા ટીચર મને આવું કંઈક કહેતા હતા એટલે અત્યારે થોડું કઈ જાગૃતતા જે લોકોમાં આવે છે એને શિક્ષણના હિસાબે જ આવે છે ને. કે લોકો આવી રીતે સ્કૂલે જાય છે. છોકરાઓ જાય છે તો એને કોણ એની સાથે કેવું વાણી વર્તન કરે છે એ ખ્યાલ આવે છે અને બાળકમાં પોતામાં એવો એટિટ્યૂડ આવે છે કે અમારા દાદા દાદી છે કે અરા પેરેન્ટ્સ છે. તો આ બધું એ લોકો. સ્કૂલે જાય ભણે છે એમાંથી જ શીખે છે આપણે ઘરમાં તો શીખવાડીએ છીએ પણ સ્કૂલથી વધારે શીખે છે છોકરાઓ નવા નવા એના બધા ફ્રેન્ડ્સ બને છે લોકોને મજા આવે છે ટીચરને આ પેરેન્ટ્સ કરતાં પણ વધારે રિસ્પેક્ટ આપે છો.
બરાબર હમ આખો. દિવસે એ લોકોની સાથે ને સાથે રહેવાનું એ લોકોને એટલે એ લોકોને ઘણું બધું શીખ પડે ને થોડી એવ થાય. કે ભાઈ અમારા ટીચર્સ એમ કે થોડી રિસ્પેક્ટ. આપણે લોકોની વધધી જાય છે.
હમ હમ હમ હ અને ત્યાંથી જ એ લોકોને ખ્યાલ આવે છે કે મને હવે શેમાં મને ઇન્ટરેસ્ટ છે હું આગળ જઈને શું કરીશ એ એજ્યુ. કેન છે લોકોનો પહેલો. પાયો છે. અને ત્યાંથી એને ખ્યાલ આવે છે. હું સ્પર્ટ્માં. જઈશ કે એન્જિનિયરિંગ એન્જિનિયરિંગનુંું કરીશ કે ડોક્ટરનુંું કરીશ કે શું કરીશ. એ ભણશે તો એને એનામાંથી. સ જાગશે તો ખ્યાલ આવશે કે મારે આગળ જઈને શું કરવું છેઈએ. એટલે જીવનમાં હજુ. એ્યુકેશન બહુ જરૂરી છે માણસનું પોતાનું. અ મૂળ તત્ત્વ છે એ એના. થીને ઘડતર થાય છે એનો. જીવનનું ઘડતર આ એજ્યુકેશનથી થાય છે. ત્યાંથી જ એને કોઈ એડવોકેટ થાય. હા એમાં. તે એ લોકો ઘણું શીખી શકે છે.
ઘરના માહોલમાં પણ થોડો ફરક પડે જો ઘણા ઘરમાં બધા ડોક્ટર હોય મોટે ભાગે. તો ઘણા એન્જિનિયર હોય. તો એ લોકોને એમ થાય કે ના મારે ડોક્ટર બન. રે એ એટલે ઘરમાં. એજ્યુકેશન સારું હોય તો એ પરથી પણ છોકરાઓને. ખબર પડી જાય કે મારે આ લાાઈન લેવી જરૂરી છે.
હમ હમ એ લોકોનું. કોઈનું સારું જોવે ઘરમાં હોય કે બહાર નું હોય. તો એ લોકો જોતા હોય કે. ના મારા અંકલ આંટીનું આ કામ કરે છે તો મને આ કામમાં વધારે ઇન્ટરેસ્ટ છે. તો એ બાળકને એ ભણવાની. ઈચ્છા લાગે છે. ક્યારેક ઘણા સ્પોર્ટ્સનું કોઈ સારું જોતા હોય કોઈ વસ્તુ તો એને એમ થાય ના મારે તો સ્પોર્ટ્સમાં જ જવું છે મારે આ જ કરવું છે. એટલે છોકરાઓ લોકો. લોકોને જોઈ કોઈને જોઈને એને એમ થાય છે કે નને મને આ કરવું છે મારે આ મારે આના જેવું કંઈક બનાવવું છે કંઈક કરવું છે એમ.
બરાબર.
તો એ બધું કરવા માટેને ભણવું જરૂરી છે એને. કાંઈ પણ કરવું હોય તો એના માટે. એને ભણવું જરૂરી છે. જો બણશેત્વજન જીવન. ખડતર થશે ને.
હમ.
હમ.
મારા ઘર માં ડોક્ટર કોઈ નહ હતું એટલે મારા છોખરાને એવું ઈચ્છા હતી કે હું ડોક્ટર બનવ એમ.
હમ હમ હ.
બાકી બીજું બધું ઓછું હતું પણ એમ કે ડોક્ટર કોઈ જ નહી હતું કુટુંબ.
હ હા.
એ ડોક્ટરી લાઈન લીધી પછી.
અચ્છાા અમારે બધા જ એન્જિનિયર. છે. અમારે બધું એન્જિનિયર. સામે લઈ છે. પેલા એક મારે દિયારની. બેબી હતી ડોક્ટર નું કહેતી હતી પણ પછી એને એમ થયું કે ના મારાથી ડોક્ટર નહીં થાય એને થોડું એ જ. લાગ્યું પણ એટલે બધા વ. એન્જિનિયરિંગ લાાઈનમાં આવે તો એ શું છે એન્જિનિયરિંગ એક સાથેથે બધા કરે ભલે બધાનાે ડિપાર્ટમેન્ટ અલગ અલગ હોય પણ એકબીજાને ગાઈડ કરવું હોય તો કરવી પડે. કરી શકાય એમ આમ જોુઓ તો બધા કોમ્પ્યુટર સાયન્સમાં છે ડેટ. ટાઈમ ટવલમાં. તો પણ ઈ. જે જે લોકો આગળ ભણ્યા હોય એ લોકોને એક્સપિરિયન્સ શેર કરે તો છોકરાને જાણવાનું ઘણું મળે છે અને એ સબ્જેક્ટ એનાથી ઇઝીલી થઈ જાય છે એટલે અમારું એન્જિનિયર ફેમિલી છે.
બરાબર બરાબર. અવાજ આવે છે ને.
હા હા બરાબર આવે છે અવાજને એટલે આ રીતે.
વાત કરી.
અહ અહ હા હા ઘણું જાણવા મળે આપણે આ રીતે વાત કરીએ તો આપણને ખ્યાલ આવે કે એજ્યુકેશનનું શું જીવનમાં મહત્ત્વ છે એ
બરાબર હમ પાછા આપણે મળીશું ત્યારે બીજા ટોપિક પર સરસ વાત કરીશું
હા હા ઠીક છે ચાલો આવજો આવજો જય શ્રી કૃષ્ણ